હલો.
હા હા આયો આયો.
હ કેમ છો મજામાં? હતો વલો કેમ બસ મજામાંને તો આજે મેં તમને એટલા માટે ફોન કર્યો છે કે આજે હું ખુબ સરસ મજાનો વિષય લઈને આયો છું તહેવાર ખાસ કરીને ગણેશ ચતુર્થી. તો આજે આપડે તહેવા હમ.
હમ. એકદમ રાષ્ટ્રદ વિષય છે આ તો.
હા બોલો બોલો.
એકદમ રાસપ્રદ વિષય લઈને આયા છો એમ ભારતમાં ઘણા તહેવારોની ઉજવણી થતી હોય છે.
સાચી વાત છે દરેક તહેવારની પોતાની અલગ ઓળખાણ અને મહત્વ હોય છે.
હા અને ગણેશ ચતુર્થી માં પણ એવો જ એક મહત્વપૂર્ણ તહેવાર છે આપણા માટે.
હા આ તહેવાર મુખ્ય રીતે ભગવાન ગણેશને સમર્પિત છે.
હા એકદમ સાચી વાત. અને કેવાય કે ગણેશ ચતુર્થી એકદમ ભગવાનના એકદમ બુદ્ધિ, જ્ઞાન અને સુખ સમૃદ્ધિના દા દેવ તરીથી ઓળખવામાં આવે છે.
સાચી વાત છે અને તમને ખબર છે ગણેશ ચતુર્થી ક્યારે ઉજવવામાં આવતી હોય છે. હ
હલો.
હલો.
હા હા એટલે આ તહેવાર ભાદરવા મહિનાની સુુદ ચોથ ના દિવસે ઉજવવામાં આવે છે.
હા આ દિવસ ને ભગવાન ગણેશ નો જન્મ દિવસ પણ કહેવામાં આવતો હોય છે.
બિલકુલ અને ઘણા લોકો આ દિવસે વ્રત પણ રાખતા હોય છે.
હા અને ગણેશ ચતુર્થી ની તૈયારી ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઇ જતી હોય છે.
હા એ બી છે એ. કવાય કે બજાર સુંદર મૂર્તિઓ કોઈ સજાવટની વસ્ત તુઓ અને મીઠાઈ એ જોવા મળતી હોય.
હા લોકો પોતાના ઘર અને મંદિર ને પણ સાફ કરે છે.
હા એકદમ અને ઘરને ક્યા કહેવાય કે રંગબેરંગી ફૂલ તોરંત અને દીવડા થી સજાવવામાં આવતું હોય છે.
હા કેટલાક સ્થલો પર મોટા પંડલ પણ બાંધવામાં આવતા હોય છે.
બિલકુલ અને કવાય કે આ પંડલ માં ભગવાન ગણેશ ની મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.
હા મૂર્તિ સ્થાપના નો કાર્યક્રમ ખુબ જ આમ શ્રદ્ધાથી થાય છે.
હા એમાં કે પૂજારી માત્ર જેમ ઉચ્ચારણ કરે છે કે વિવિધ પ્રમાણે પૂજા કરે છે.
હા લોકો હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે.
બિલકુલ અને. ઘણા લોકો ઉરવા અને લાલ ફૂલ અર્પણ કરે છે.
હા ગણેશજીને મોદક પણ ખૂબ ગમતા હોય છે. અને એમ મન મનાવામાં આવે છે.
એકદમ અને તેથી મોદક ખાસ પ્રસાદ તરીકે એકદમ બનાવામાં આવે છે.
હા મોદક સિવાય લાડુ શીરો અને બીજી મીઠાઈઓ પણ ચડાવવામાં આવતી હોય છે.
બિલકુલ બિલકુલ. સવાર અને સાંજે આરતી કરવાની એકદમ પરંપરા હોય છે.
હા અને આરતી સમય બધાં ભક્તો એક સાથે ભજન ગાતાં હોય છે. હમ
હા તેનાથી વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે.
હા પછી કેટલાક સ્થળો પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવામાં આવતા હોય છે.
હા. અને કેટલાક લોકો તમ કેવાય કે એક સીધાં એકબીજા સાથે મલીને કામ કરે છે.
હા અને આ તહેવાર સમાજમાં પ્રેમ અને સહકારની ભાવના પણ વધારતા હોય છે.
હા અને કેટલાક લોકો માટીની મૂર્તિ એકદમ વાપરવાપર ભાર આપે છે.
હા પછી માટીની મૂર્તિ માપવાનાથી. તેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થતું હોય છે.
હા બિલકુલ ને આજે આપડે પર્યાવરણની રક્ષા ખૂબ જ જરૂરી બની ગઈ છે આજના દિવસોમાં.
હા એ તો સાચી વાત છે ગણેશ ચતુર્થીમાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે.
હા પંડલની આસપાસ સફાઈ રાખવી એ બધાની જવાબદારી બને છે.
બિલકુલ સાચી વાત છે આ તહેવાર માત્ર ધાર્મિક નથી પણ સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હોય છે.
હા અને ગરીબ અને
કેવાય કે જરૂરિયાત મંદ લોકોને ભોજન અને વસ્ત્ર આપવાની પ્રકૃતિ પણ જોવામાં મળે છે.
હા ગણેશજીને વિઘ્નહર્તા પન કહેવામાં આવે છે.
હા એ ભી છે અને વિઘ્નહર્તા એટલે જે મુશ્કેલીઓને દૂર કરે.
બિલકુલ સાચી વાત છે પછી વિદ્યાર્થીઓ પણ ગણેશજીની પૂજા કરતા હોય છે.
હા અને કારણ કે ગણેશજીને જ્ઞાનનાં દેવ તરીકે પણ માનવામાં આવે છે.
એકદમ સાચી વાત છે ગણેશજીની મૂર્તિમાં મોટા કાન બતાવામાં આવે છે. તો એ વાતનો સંદેશ આપે છે કે સારા વિચારો સાંભળવા જોઈએ. અને મોટી સુંઢ પન ખાસ મહત્વ ધરાવતી હોય છે.
હા અને તે સમજદારી ને એકદમ અનુ ખુલ્લાનું એકદમ પ્રતિક બનાવે છે.
હા અને ગણેશજીનું મોટું પેટ શું દર્શાવે છે ખબર છે?
તે એકદમ કેવાય કે નિયંત્રણ રાખવાનો એક સંદેશ આપે છે.
હા એ બરોબર છે અને ગણેશજીનું વાહન ઉંદર છે ખબર તમને?
હા કેટલાક લોકો એક દિવસ સુધી એકદમ મૂર્તિ રાખે છે.
હા પછી કેટલાક ત્રણ દિવસ પાંચ દિવસ અથવા અગિયાર દિવસ સુધી પણ પૂજા કરતા હોય છે.
હા અને આ સમય દોરન રોજ આરતી અને પ્રસાદ નું એકદમ વિતરણ થાય છે.
હા અંતિમ દિવસે વિસર્જન નો કાર્યક્રમ યોજાતો હોય છે.
હા લોકો ગીત ધોલ અને તલીઓ સાથે વિસર્જન
હા બધા ભક્તો ગણપતિ બાપ્પા મોર્યાના જય ગોષ કરતા હોય છે.
હા પછી મૃતિને જલમાં વિસર્જિત કર આવે છે.
હા અને વિસર્જન પાછળ પણ એક સુંદર સંદેશ હોય છે.
હા એ જણાવે છે કે જીવનમાં બધું સમય સાથે બદલતું રહે છે.
હા બિલકુલ સાચી વાત લોકો આશા રાખે છે કે ગણેશજી ફરી આવતા વર્ષે પધારશે.
હા અને તેથી લોકો કહે છે કે ગણપતિ બાપા મોર્યા એટલે વર્ષ તું જલ્દી આવજો.
હા બિલકુલ સાચી વાત આ રીતે ગણેશ ચતુર્થી નો તહેવાર શ્રદ્ધા આનંદ અને એકતા સાથે ઉજવવામાં આવે છે.
હા અને આ તહેવાર ભારતીય સંસ્કૃતિને સમજાવવા માટે પણ ખુબ જ ઉપયોગી છે.
બિલકુલ બિલકુલ આપડે ગણેશ ચતુર્થી વિશે હજી ઘણી વાત કરી હવે તેના ઈતિહાસ અને પરંપરા વિશે પણ વાત કરીએ.
હા ચાલો તો હોય કે આ વિષય પણ ઘણો રાજપ્રદ છે.
હા જેમ કે પુરાના ગ્રંથોમાં ભગવાન ગણેશની ઘણી કથાઓ મળે છે.
હા એક પ્રસિદ્ધ કથા અનુસાર માતા પાર્વતી એ ગણેશજી ને રચ્યા હતા.
હા તે સમયે ભગવાન શિવ બહાર ગયા હતા.
હા અને માતા પાર્વતી એ ગણેશજીને દ્વાર પણ ઉભા રાખવાનું કહ્યું હતું.
હા ગણેશજીએ આંગણનું પાલન કર્યું હતું આજ્ઞાનું પાલન કર્યું હતું.
હા ભગવાન શિવ પાછા આવ્યા ત્યારે ગણેશજી એ તેમને અંદર દમ જવા દીધા
હા અને તેના કારણે ખબર તમને બંને વચ્ચે વિવાદ થઈ ગયો હતો.
હા પછી ભગવાન શિવે ગણેશજીનું મસ્તક અલગ કરી દીધું.
હા પછી તેથી માતા પાર્વતી ઘણા દુખી રહી ગયા હતા.
હા અને તેને પછી ભગવાન શિવે હાથીનું મસ્તક લઈને ગણેશજીને ફરી જીવિત કર્યા.
હા ત્યારથી ગણેશજી ને ગજાનંદ પણ કહેવામાં આવતું હોય છે.
હા અને ગજાનન નો અર્થ હાથી જેવું મુક એકદમ ધરાવનાર
હા બિલકુલ અને ગણેશજીની પ્રાર્થના પૂ પુજાની આ કેમ કેવામાં આવે છે તમને ખબર છે?
હા એક કથા અનુસાર બધા દેવો વચ્ચે એકદમ સ્પર્ધા યોજાઈ હતી.
અચ્છા સ્પર્ધામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરવામાં આવી કરવાની હતી હે ને?
હા બીજા દેવો પોત પોતાના વાહનો પર નીકળી ગયા.
હા અને ગણેશજી એ પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી
હા તેમને કહ્યું કે માતા પિતા જ એકદમ સંપૂર્ણ જગત સમાન છે.
હા આ વાત થી બધા દેવો એકદમ ખુબ જ પ્રસન્ન થઇ ગયા હતા ખબર તમને.
હા અને ગણેશજી ને પ્રથમ પૂજનીયનો દર્જો મળ્યો
હા સાચી વાત છે. ચાલો તો આજની વાત આ આજના વિષય પર વાત કરીને મને તમારા જોડે ખુબ જ આનંદ થયો આપણે બીજા કોઈ વિષય પર ફરી વાત કરીશું ચાલો મળીએ હમ